હલો. હા સંભળાય છે બેન.
હા હા સંભળાય છે કેમ છો?
બસ બસ. મજામાં શું કરો છો તમે?
પડે છે તો વરસાદની જ વેટ કરીએ હવે તો.
હા સાચી વાત છે વરસાદનું તો હવે આવું જ પડે કારણ કે કેટલી બધી જગ્યાએ પાણી પણ નથી મળતું અને પાણી વગર લોકો મનુષ્યને બધા જ એટલું બધું એમ કંટાળી ગયા છે ને કે શું કરું, કારણ કે કોઈ લોકોને પાણી બચાવવું જ નથી બસ બધાને વેડપવું જ છે ને પછી જયારે પાણી ખતમ થઈ જાય એટલે પાણી નથી પાણી નથી એવી બુ પાળ્યા કરે તો એ લોકોને સમજ પડવી જોઈએ કે પ્રોપરલી, આપણેે પાણી નો બચાવ કેવો કરવો જોઈએ, હાલમાં જો મને એવી ખબર પડી છે કે અમારી બિલ્ડિંગમાં પણ છે ને એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તો એ પ્રોજેક્ટમાં એવું છે કે વરસાદનું જે પાણી આવે ને. તો પાણી સીધું છે ને. તો અંડરગ્રાઉન્ડ ટાકી હોય ને. તો એના અંદર ગોળાઈને જતુ રેે અને આખુ વરસ એવું ને એવું જ પાણી રે નથી પાણી બગાડતું કે નથી એમાં સ્મેલ આવતી કે નથી એમાં લીલ બાજતી કે નથી એમાં જીવાત પડતી તો જેને વોટર હાર્વેસ્ટિંગ કહેવાય છે કે જેનાથી પાણીની બચત પણ થાય છે અને જયારે પાણી ની હોય ને ત્યારે આપણે એ પાણી કપડા, વાસણ, કચરા, પોતાનામાં બી ઉપયોગ લઈ શકીએ, નાહવામાં ઉપયોગ લઈ શકીએ, કુંડામાં નાખવા માટે ઉપયોગ લઈ શકીએ, એટલું ફ્રેશ અને તાજું પાણી હોય છે, ઘણા લોકો તો એ પાણી ઉકાળીને ઠંડુ પાણીને પાડીને પી પણ શકે છે એટલું સરસ ની આવતું હોય છે તો હવે અમે પણ આ વખતે એવો વિચાર કર્યો છે કે આ વખતે ચોમાસામાં અ થોડું ઘણું પાણી સ્ટોરેજ અમે પણ કરીએ કારણ કે આખું વરષ આ પાણી નથી પહોંચી વળતા અને અમુક સમય પછી છે ને પાણીની બહુ સ્મેલ આવતી હોય છે, એટલે એના કરતા એવું વિચાર્યું કે આપડે પણ પાણી સાચ
સાચવીયે, નહી, નહી તમારું આ રિયલી બહુ ફાઈન વસ્તુ કેહેવાય પાણી સાચવું એનું કાર કે જેને પ્રોબ્લમ નથી ને એ લોકોને કઈ ખબર નહી પડે પણ જે લોકોને પ્રોબ્લમ છે એ લોકોને બહુ ખબર પડે હવે જેમકે અમારા અહિયાં જ એક છે નદી લાગ કે મારા ઘરને લાગીને તો આપડે નોર્મલી ત્યાં જઈએ તો એટલું પાણી દેખાય પણ આ વર્ષે આખા ઉનાળામાં ત્યાં પાણી જ નથી દેખાયું એટલે અમે લોકો પણ ક્યારે ક્યારે સનસેટ જોવા માટે ત્યાં જઈને બેસી એના કિનારે પણ આ વખતે તો અમને પાણી દેખાયું જ નથી એટલે એના પરથી ખબર જ પડી જાય છે કે પાણીની કેટલી અછત છે અને પ્લસ હમણાં ન્યૂઝમાં રોજે આવે છે કે વીસ ટકા પાણીની અછત છે એટલે આટલું તમને સપ્લાય ઓછું આપશે ગવર્મેન્ટ જે દિવસમાં બે વાર પાણી આવતું હતું એ એક વાર થઈ ગયું છે. એટલે પાણી ના રિલેટેડ તો હમણાં બહુ વધારે પ્રોબ્લેમ ચાલે છે. બધી જગ્યાએ.
હા સાચી વાત છે. આખા વિશ્વની અંદર ખાલી એસી ટકા પાણી ખારું છે. ને વિીસઠ ટકા પાણી જે છે પીવાલાાયક છે અને વીસ ટકા પાણી જે પીવા લાયક છે એમાં પણ લોકો એટલું બધું અઢળક વેસ્ટ કરે છે કે ટોયલેટમાં જાય તો ટોયલેટ મેકટ ડોલ પાણી કેવું વપરાય તો પણ ફ્લશ ચાલુ કરી દે છે. જે વેસ્ટર્ન ટોયલેટ છે એની અંદર. વાસણ ધોવા માટે આવે તો હું તમને શું વાત કરું. મારી કામ વાળી છે ને તો વાસણ ઘસવા બેસે ને ત્યારથી પાણી નો નળ ચાલુ કરે ને તો વાસણ ઘસી ને ઉભી થાય ને. ત્યાં સુધી એનો પાણી નૂ નળ છે ને ચાલુ ને ચાલુ જ હોય છે પછી કપડા ધોવા બેસે ને ત્યારે. પણ પાણી નળ ચાલુ કરે ને તો જ્યાં સુધી કપડા ની ધોય ને ત્યાં સુધી પાણી ડોલના ઉપર થી ઉભરાઈને બહાર જાય ને તો પણ એ પાણી બંધ નથી કરતી કેટલાક લોકો લોકો બાથરૂમમાં બાટટપ ના ખાવે છે. શાવરમાં કેટલા લીટર પાણી અઢળક વેસ્ટ જાય છે. પછી વોશિંગ મશીનની અંદર અમુક કપડાં અમેને જયારે નાખીએ ને ત્યારે અમે જોઈએ ને તો અમને ખબર પડે કે બાપરે.. વોશિંગ મશીનની અંદર પણ કેટલું પાણી જાય છે વેસ્ટ તો એમ પણ શું કરીએ આપણે. જે જે જગ્યાએ પાણીનોો બચાવ કરી શકીએ છેએ ને. તે તો કરી જ શકીએ છેએ દાખલા તરીકે અમે શું કરીએ કે દાળ ભાત ને એ બધું જે ચોખા એ બધું ધોઈએ ને તો એની પાણી કુંડામાં નાખીએ જેથી કુંડાને પ્રોટીન. વિટામીન્સ મળી રહે. અથવા એ પાણી હાથ નાના નાના હાથ ધોવામાં રવા દઈએ અથવા તો નાના નાના વાસણ જયારે ઘસવા મૂકવાના હોય ને સુકાઈ ના જાય કામબાડીી આવે ત્યાં સુધી. તો એ વેસ્ટ પાણી એની અંદર ના. દએ એટલે થોડું થોડું પાણી તો બચત કરીએે જ છે. પણ આ બ બધા જો ભેગા મળીને આવ રીતે પાણીની બચત કરે. તો સો ટકા પાણી બચી શકે છે.
નહી નહી સાચી વાત છે. આ તો તમારી અમારા ઘરે પણ હું શું કરું એસી ના કોમ્પ્રેસર માંથી જે પાણી જમા થાય તો પહેલા તો કેવું હતું એ પાઈપ અમે લોકોએ આમ જ બહાર ખુલ્લું રાખ્યું હતું એટલે જે પણ પાણી હતું. એ વેસ્ટ જતું હતું ફ્લોર પર ડાયરેક હવે તો એના. બકેટ રાખી દીધી છે. એટલે સર્વન્ટ ને એ જ કહીએ કામવાળી આવે તો કે ભાઈ એ પાણી છે. ને એ તને ઝાડુ પોછામાં લઈ લો કે તમે એ પાણી પોછામાં લો અને પછી. અગર જો પાણી એ વચે તો તમે પછી વાસણ ધોવામાં સૌથી પહેલા એ પાણી નાખી. ને તમે વાસણ ભીના કરો. અને પછી ચોખ્ખા પાણીથી પછી ધોવાના બે વાર તો ધોવા જ પડે તો અમે લોકો પણ એવી રીતે કરીએ છીએ. હા દાળ ચોખા વાળું મારા નોલેજમાં નતું એ હવે હું કાલથી એ પણ ઉપયોગમાં લઉ. કારણ કે અમારા અહીં પણ બહુ બધા કુંડા છે. બહુ બધા પ્લાન્ટ છે. તો એ જે તમે વાત કરી મને એ મને બહુ ગમ્યું. કે ચાલ દાળ ચોખા ધોઈએ એ પાણી પણ થોડું રાખીએ અને એ કુંડામાં આપીએ પછી.
સૌરાષ્ટ્ર સાઈડ કુ જગ્યાએ મેં એવું પેપરમાં પણ સાંભળ્યું હતું. કે પાણીની ખુબ જ અછત. તો ગવર્મેન્ટ એટલે નગર. ત્યાંની જે નગરપાલિકા હતી ને તે લોકોએ શું આઈડિયા કર્યો કે દરેક ઘરમાં છે. ને મીટર ના ખાવી દે પાણી ના. કે દિવસ દરમિયાન. તમે જેટલા પાણીનોો ઉપયોગ કરો ને. તેટલું લાાઈટ બિલ તમારે આવે એટલે ઓટોમેટિક જ શું થઈ ગયું પાણીની બચત થઈ ગઈ કે જેટલું તમે પાણી વધારે વેસ્ટ કરશો એટલું તમારા ઘરે લાાઈટ બિલ વધારે. આવશે તો. જેના કારણે શું થઈ જાય. કે પાણી ની બચત પણ થઈ જાય. અને પૈસાની બચત કર હોય તો આપણે પાણી ઓછું વાપરીએ અને પાણી ઓછું વાપરશે તો દેશ ભારત સરકારનું દેશનું રાષ્ટ્રનું અને માણસ માટે પીવાનું પાણી મળશે. વર્ષો પહેલા મેં એક ચેપ્ટરમાં એવું વાં. લું હતું કે કોક ગુરુજી એવું લખેલું હતું. કે પાણી છે ને પડી કે વેચાશે એમ બોટલમાં વેચાશે. એમ ત્યારે કોઈકે સાંભળ્યું ત્યારે એ ગુરુજી પર હસેલા કે. શું પાણી થોડું એટલું બધું મોંઘું છે. તો પડી કે વેચાશે એટલે. પડીકામાં વેચાશે. તો અત્યારે એ વાત ન ખબર પડે છે કે. પેલા શું હતું કે. એક રૂપિયા બે રૂપિયા ના પાણીના પાાવ ચ આવતા જો તમને ખબર હોય. તો એમ પછી એ પઉ. બંધ કરી દીધા કારણ કે. લોકો બધા ગંદા પાણીના પાણી ભરીને અંદરથી વેચતા હતા. જેનાથી લોકોના સ્વાસ્થ્ય. પર અસર પડતી હતી. પછી શું થઈ ગયું કે. મિનરલ વોટર. આવી ગયા. કેંગન વોટર્ આવી ગયા. કેટલા બધા અલગ અલગ પ્રકારના જાત જાતના પાણીના વોટર આવી ગયા. એ શા માટે આ તમને જરાક બી આઈડિયા છે કે. માણસ ન એટલા બધા શરીર ના રોગો વધી ગયા છે. કે બધા પાણી ના કારણે જ થાય છે. તો એ પાણી ના લીધે એને એટલું બધું. તું અ મતલબ બીમાર પડી જાય છે ને શરીરને ઢીલું પડી જાય છે તો સૌથી વધારે શું થાય કે પહેલા શું કે છે કે ડોક્ટર તમે કુવાનું પાણી પીઓ કે આ પાણી પીઓ કે પેલું પાણી જો તમે મિનરલ્સ વોટર બંધ કર દો જેના અંદર મિનરલ્સ બધા મરી જાય છે તો સાદું પાણી પીવાથી જ માણસ સારું સ્વસ્થ જીવી શકે છે તમને ખબર હ છે કે ગામડાના લોકો કુવામાંમાંથી પાણી કાઢીને પીએ છે તો એ લોકોને કોઈ જ જાતની બીમારી થતી નથી જય્યારે આપણે કેંગન વોટર ને મિનરલ વોટર આપીએ ને તો પણ આપણને કેટલા બધા રોગ થઈ જાય છે
નહી એ બરાબર છે અને જ્યાં કુવાની પાણી ની તમે વાત કરી ને તો એ તો મેં લાઈવ જોયું છે લાઈક આપણને પણ લાગે કે આપણે ક્યાં જોવા જશું હમણાં વચ્ચે હુંને મારા હસબન્ડ રાજસ્થાન ફરવા ગયા હતા તો ત્યાં અમે લોકો એક કુલ દેવા એક જગ્યા દર્શન કરવા ગયા તો ત્યાં અ એક એસી વરસની કોઈ હશે લેડી એ કુવામાંથી ડોલ ખેંચીને પાણી કાઢે ને એને અમને પીવડાવું એ પાણી તમે મારું બિલીવ નહી કરો આપણું આ બ્રિસલેરીને મિનરલ વોટર સાઈડમાં એટલું ઠંડુ એટલું મીઠું પાણી હતું કે અમે લોકોએ તો એમનાથી માગુ એટલે જે ટ્રાવેલિંગની આપડી વોટર બોટલ હોય મેં એમના પાસેથી ભરાવી મેં કીધું માસી તમે મને ભરી ના આપો તમારા અહીંયાનું પાણી તમને જોઈએ તો તમે પૈસા લો મા તા પાસેથી તો મારા પર હશે મને કે આ તમારા મોટા શહેરોમાં પાણી પૈસાથી વેચે અમારા ગામડામાં આવું ની મળે એટલે ક ને કુવાનું પાણી આટલું મિનરલ વાળું પાણી અને એટલું મીઠું પાણી હતું અને એ બધું આપડે અહીંયા શહેરની લાઈફમાં તો હવે એ બધું મળવાનું નથી આપણે પણ બધા મિનરલ વોટર આરો લગાડી તો તો પાણીનું ટેસ્ટ જ ચેન્જ થઈ ગયું છે
તમે લોકો જોજો કે અમુક ઘરમાં છે ને નગરપાલિકાનો પાણીના નળ હોય છે તો નગરપાલિકા કા માંથી બધા પાણી ડાયરેક્ટ મંગાવતા હોય છે તો એ પણ સારું પીવા માટે હોય છે પણ શું કરે કે નગરપાલિકામાં કેટલીક વાર છે ને ચોખ્ખાાઈ નથી રાખતા ચોમાસાનું પાણી આવે ને તો એ પાણી પ્યુરિફાય નથી કરતા શુદ્ધ નથી કરતા બિકઝ કે ચોમાસાનું પાણી ને પીવાનું પાણી બંને ભેગું થઈ જાય ને તો ગંધવાળ વાળું હોય છે તો એનાથી રોગ ફેલાય છે એટલે ઘણા બધા લોકો શું કરે કે પીવાના પાણી નગરપાલિકાનું ની વાપરે ખાલી રાંધવામાં જ જ વાપરે અને બાકીજાય રેગ્યુલર જે પાણી વાપરતા હોય ને તે એ લોકો છે ને તો આમાં અ પીવામાં વાપરતા હોય છે તો એ વસ્તુ પણ જોવા જેવી છે કે નગરપાલિકાનું પાણી જો ચોમાસું છોડીને બાકીના આઠ મહિના આપણે વાપરીએ ને તો પણ સ્વાસ્થ્ય માટે સારું છે પીવાલાયક છે બિકોઝ કે જમીનના અંદર થી ખેંચીને કાઢે છે એટલે જેટલા બધા શું થઈ જાય કે પાણી ની અંદર આવી જતા હોય છે જેનાથી વ્યક્તિ નુ હેલ્થ સારો રહે છે ઘણી વાર તમે જોજો કે ડોક્ટર એવું કે છે કે ભાઈ બી ટ્વેલ્લની કમી છે કે ભાઈ ડી થ્રી ની કમી છે કે આની કમી છે કે તેની કમી છે તો એ બધું જ આપણને ખોરાક કને ઓલમોસ્ટ પાણી માંથી મળી રહેતું હોય છે તો જો આ પાણી પાણી આપડે સ્વસ્થ પીએ સારું પીએ ચોખ્ખું પીએ ને તો આપણને ઘણી સારી અસર હેલ્થ પર રેય છે એટલે તો ઘણા બધા ડોક્ટર એમ કે છે કે દિવસમાં પાંચ છ લીટર તમે પાણી પી જાઓ જમ્યા પછી પાણી ના પીઓ જમ્યા પછી અડધો કલાક પછી પાણી પીઓ તો આ બધી પાણીની પ્રક્રિયા છે કે જે આપણા શરીરને અસર કરે છે ને લાંબા ગાળે એનાથી આપણું સ્વાસ્થ્ય સારું પણ રહી શકતું હોય છે અ તમારી સાથે વાત કરીને ખુબ જ મજા આવી કે ભાઈ પાણી કેવી રીતે બચાવવાનું પાણી કેવી રીતે બચી શકે છે વોટર હાર્વેસ્ટિંગ કેવી રીતે થઈ શકે છે તમે પણ જો કોઈની સાથે વાત કરો તો આવી રીતે વોટર હાર્વેસ્ટિંગ ની વાત કરજો જે થી પાણી બચાવી શકાયને જયારે આપણને તકલીફ હોય ને ત્યારે એ પાણી આપણે
યુઝમાં લઈ શકીએ હા ચોક્કસ ચોક્કસ ચાલો મને પન બો મજા આવી તમારા જોડે વાત કરીને ચાલ